હા હા ભાઈ આવે છે અવાજ
હમ બોલો ભાઈ મજામાં ઘરે બધા શાંતિ
હા ઘરે તો ખબર ની હું તો ઘર થી દૂર છું પણ મજામાંજ હશે સારુ તમારે ઘરે કેવા છે
મારે ઘેરે બધા શાંતિ છે
અચ્છા
તમે જોબ કરો છો
ના મારું બિઝનેસ છે
મારે પંટર અ સાયકલો અને યાડીઓની પંટર પંચર કાઢવાનું બિઝનેસ
બરાબર
હા હા
અમે તો સ્ટડી કરીએ છીએ
અચ્છા એલે સ્ટડી તો મેં કરેલું છે પોલટિકલ સાયન્સમાં એમ એ કરેલું છે પછી પીએચડી બી કરેલું છે પછી મારો ઇ આમાં હતું કે ગાડીઓને પંચર કાઢવાવામાં અ આપડે કીધું જે આપળુ ઇન્ટરેસ્ટ જેમાં આવેય એ વસ્તુ કરવાની
ઓ એ પહેલાથી તમને નથી ખબર આટલું બધું ભણ્યા પછી ખબર પડી
નઈ આપણને જનનતાજ આપણને બધુ ખબર ના પડી જાય ને
હા એટલે પેલું થોડુંક ચેવો થો કરવા જાય અનુભવ થાય
હ હ આપડે જાણીએ પછી ખબર પડે કે આપણું ઇન્ટ્રસ્ટ સેમાં છે
હ
હ એમ ડાયરેક્ટ તો ખબર ના પડી જાય
હ કઈ કઈ સાયકલો રાખો શો
હ બધી સાઈકલો છે અ નાની નાના છોકરાઓની છે નાના છોકરીયોની મોટા ડોહાઓને આવે છે એ છે પણ સે
ગેરવારી પણ હશે જ ને
હા હા બધી ગેરવાળી બી છે
અમે નાના હતા તા સ્કૂલ માં જાતા તા સાયકલ લયન
હા
એ પીલી સારી વારી
સરી વારી એ કઈ આવે છે
સરી વાળી નય પેલી મોટી સાયકલ આવતી
હા વચમાં એક પેલું સળિઓ એવું મેં ચલાયી છે એક તો સાયકલ હુ નાનો હતો ત્યારે એક જ હતી મારે વ્હાઈટ કલર ની
હુ અત્ય્યારે તો તમાર સાયકલો સાયકલો થઇ જાય નય
હા અત્યારે તો બહ બધી છે સાયકલો પણ હવે પલ્લે જયારે નતી ત્યારે એવું થાતું કે ગેરવાળી સાયકલ લઈએ કે આના થી સારી સાયકલ લઈએ હવે તો બધી પડી કોઈ કોઈ લેવાનુ મન જ નય હા અ છોકરાઓ છોકરાઓ ભી નહી ચલાવતા હવે
કોઈ બી વસ્તુ હોય કે વ્યક્તિ હોય જય સુધી ના મલે તય સુધી એની કદર હોય મલી ગ્યા પછી હ હ મલી ગ્યા પછી કદર ના થાય એમ
દુઃખી ના.
હ, શું કરો છો તમે?
અમે તૈયારી કરીએ છીએ.
અચ્છા, શેની તૈયારી કરો?
ફોરેસ્ટ ની તૈયારી કરે છે, ઓલું જંગલ ખાતું આવે ને.
અચ્છા.
જંગલ ખાતામ નોકરી લેવા માટે, અમે રાત-દિવસ મહેનત કરીએ છે.
હા.
ને એમાં બઉ થોડુંક કેવું એક્ઝામ એકલી ના આવે, ફિઝિકલ પણ આવે, દોડવાનું આવે, કુદવાનું આવે. ચડાવે. દોડ તો પછી આર્મીની આવે કે. છ મિનિટમાં સોળસો મીટર દોડવાનું, પછી પંદર ફૂટ લાંબો કુદકો મારવાનો, ચાર ફૂટ ઊંચો કુદકો મારવાનો. અઢાર ફૂટ ઊંચું ચડવાનું દોયડા થી. આવું છે, બોલો.
હા, હું પણ મારે ગ્રેજ્યુએશન ના સેકન્ડ ઈયર માં હતો, ત્યારે આર્મી માટે. ભર્યું, ટુ ફોમ રનિંગ. તો મેં પાસ કરી લીધી હતી, પણ પછી મેં કીધૂ નહી કરે હવે જોબ. પણ કે, એમાં ઇન્ટરેસ્ટ નતું તો.
હમ્મ, હા, અને એમાંપેલું અગ્નવીર આવી ગયું હશે એટલે.
હા, એ અગ્નવીર હતું. પાસ તો થઈ ગયો હતો, પણ પછી ઘરે કીધું ઇન્ટરેસ્ટ નથી તો શું કરીશ, આ કરીને. ત્યારે પછી પોલિટિકલ સાયન્સ કરું, પછી હા, ના હવે એમ તો અમે આપડે દેશ માટે તો આપડે જીવ દઈ દઈએ.
હમ, જીવ દેવાનો શું લે, જીવ લઈએ નઈ.
હે.
જીવ દેવાનો શે લ્યા જીવ લઈએે નહી.
એટલે લઈ પણ લઈએ, પણ દેવો હોય તો, દઈ પણ દઈએ.
દઈએ.
મારું થોડુંક કેવું, મજાક કરવાનું. આદત છે હ, ખોટું નહીં લગાડવાનું.
ના, ના, નહીં લાગે ખોટું, તમે કરો ને, તમ તમારે મજાક.
બોલો બીજું.
બસ શાંતિ હે, વોક કરીયે છે.
હમ્મ.
હમ્મ.
તમારે દુકાનમાં કઈ કેવા મજૂર વજૂર તો હશે ને.
હા, મજૂર છે, દસ પંદર મજૂર છે, કામ
બરાબર.
હા,
ના અલગ અલગ કામ કરે છે રાખે છે મતલબ આખો દિવસ કામ કરવાનું અને, સાંજે તૈયાર વૈયાર થઈ ને નીકળી જવાનું. વોક પર કોઈને ખબર ના પડે,
તમારું જીવન સારું છે એમને.
હા ભાઈ જલસા છે. બાકી ગવર્મેન્ટ જોબ વાળા નુ આ ગવર્મેન્ટ જોબ વાળા આપડા સામે ના લાગી શકે
હમ એ તો બિઝનેસ મેન ના બિઝનેસ નો પાવર જ એટલો બિઝનેસમાં પહેલા તમારે મહેનત કરવી પડે પહેલા તમારે નોકર ના જેમ મહેનત કરવી પડે પણ પછી પછ જયારે કેવું તમારું બિઝનેસ સેટ થઈ જાય ને તો પછી તમે સેઠ બની જાઓ એમ પેહલા તો તમારે કેવું રાજા બનવા માટે પેહલા નોકર ના જેમ મહેનત કરવી પડે એમ
હમ કે હમણાં આવી જાય દોઢ દોઢ બે લાખ થઇ જાય આપડો ફાયદો જ્યારે લા આપડે ચાલુ કર્યું હતું ત્યારે તો દસ હજાર માંડ મળતા
હમ બિજનેસ કેવું પોતાની મરજી ના માલિક અને નોકરી મેવું તમારે ના કરવાનું કામ પણ કરવું પડે એને નોકરી કેહવાય એમ
હમ
અને બિઝનેસમાં તમે તમારી રીતે જેમ એટલે કે બિઝનેસમાં કેવું તમાર સામે ખુલ્લું આસમાન હૈ અને નોકરીમાં તમાર કેવું સીમિત થઈ જાય એમ
હા હા.
તમે ગમે તેમ ના કરી શકો
હા આપડે ગમે ગમે એ જ કરી શકીએ હ કાલેજ મે હા કાલેજ મેં મારી ગર્લફ્રેન્ડ છે એને પેલું ચાલીસ હજાર નો કુતરો ગિફ્ટ કર્યો નોકરી કરતા એ કરી શકે આવું બધું
ના કરી શકે
એ જ ને ભાઈ
નોકરી ચાલી હજાર તો પગાર હોય.
હા.
એક મહિનાનું તો એમનો એ ચાલીસ હજારમાં એકરવાનું હોય પહી કઈ છે કૂતરું ગિફ્ટ કરવાના
એજ ને,
કયું કૂતરું ગિફ્ટ કર્યું?
હા પેલું નહી આવતુ ચિહુ આરૂ આ
લેબરા
ના નાનું નહી આવતું એકદમ મોટા વાળ વારુ ચીકુ એ હા મારું પણ ફેવરેટ છે. પણ ગર્લફ્રેન્ડ ની ગિફ્ટી જો એ મારા માટે જ છે ને મારી ઘરવાળી બનીને મારે ઘેરે જ આવાની છે ને.
હા તો તમને કોણ ના પાડવાનું.
હ
સક્સેસફુલ માણસને કોઈ ના
હા તો કરઓ અને આ બધ ધુ જે હા હા એજ ને સમાજ ને જે છે ને એ પૈસા પૈસા આવેને આગળ આપડી પાસે
હા એ જ ને બીજા નો પ્રેમ આપડી જોડે આઈ જાય
હા.
બાકી તમે ખાલી ખાલી પ્રેમ ખાલી પ્રેમ કરો ને તો તમારો પ્રેમ બીજા જોડે જતો રે
કેમ કે છોકરીઓને પોતાની જરૂરિયાત આગળ કશું પ્રેમ પ્રેમ ના લાગે એમને
હા એજ ને
એમને જરૂરિયાત પેલી હોય એના કે શોખ કેમ ના પૂરા થશે. એનો ખર્ચો કેવી રીતે ઉઠશે એ બધું પેલા વિચારે ભાઈ તમારુ એવું ના વિચારે કે આનું શું થશે મારા વાગર ગાડમાં જો એવું
હા હા
બોલો
સારું છે હા એજ સો ટકાની વાત છે ભાઈ
તમે તો સક્સેસફુલ થઈ ગયા એટલે તમારે તો બધી ચિંતા જ નહીં તમને તો કોઈ છોકરી ના પાડે જ નહી
ના ભાઈ આપડે તો કોઈ ના ના પાડે પણ હવે હું એક એક માટે જ લોયલ છું તો જે થાય અવે એ પણ લગભગ ત મારા મા લોયલ જ છે.
લગભગ
એટલે લોયલ જ છે એમ
હા
હમ
બરાબર
હા હવે આ અમારે બેય નું તો જીવન સેટ છે.
હમ
આખુ જીવન તેની સાથે જીવીસ બિઝનેસ બી સેટ છે
હમ તમારે તો કેવું પૃથ્વી પર જન પૃથ્વી પર જન્મ લેવાનું સફળ થઇ ગયું તમારું અમારે તો એવું ન થી યાર અમારે તો જિંદગી ની તકલીફો કેટલી નોકરીની તક રિલેશનની તકલીફ, ફેમિલી ની તકલીફ તમારે તો કેવું સક્સેસફુલ થઈ ગયા એટલે તમારે કોઈ સક્સેસફુલ થાય એટલે કોઈ ચિંતા જ ના રે એમ બધી તકલીફો દૂર એમ ફેમિલીને લગતી, રિલેશનને લગ તી ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ ના હોય કોઈ
હા. હમણાં જ ફાર્મ હાઉસ લીધું છે અમારે. ઉમર ના થાતું, એ એના માટે, ત્યારે પછી ત્યાં જતા રહીએ ને, ત્યાં શાંતિ થી અમારે છેલ્લા દિવસો.
સારું ભાઈ, ચાલ હુ વાત કરું પછી.
ઓકે, ચલો બાય.
બાય.